હલો.
હા હલો.
હા કેમ છો? મજામાં.
હા મજામાં, તમે કેમ છો?
કિંગ સિસ્ટમ અને ડિજિટલ પેમેન્ટ એના વિશે થોડી વાતચીત કરીએ. કે બેન્કિંગ સેક્ટર જે છે, એ તો બહુ જૂની વ્યવસ્થા છે. કે જેમાં લોકો બેંક થકી પૈસાની લેવડ દેવડ કરે. અને પોતાના પૈસા છે એ બેંકમાં સાચવા માટે તથા તેના ઉપર વ્યાજ મેળવવા માટે ઉપયોગ કરાતો હતો, બેંક જે છે એ બહુ જૂનું પુરાણું અને છેલ્લા જો ને કે એકસો પચાસ વર્ષની આસપાસથી જાણીતી એક ઇન્સ્ટિટ્યુશન છે એક વ્યવસ્થા છે. કે જેમાં પૈસા ની લેવડ દેવડને લગતી એક જાતની ઇન્સ્ટિટ્યુશન છે. તો બેંકમાં અલગ અલગ સર્વિસ, અલગ અલગ સેવા હોય છે. પરંતુ આ જે બેંકિંગ જે સેવા હોય છે એની માટે માણસે રૂબરૂ જાતે બેંકમાં જવું પડતું. અને જઈને અલગ અલગ ફોર્મ ભરવા પડતા, અને એ ફોર્મ ને માણસ કોઈ પણ હોય એ મેન્યુઅલી એ ફોર્મને પ્રોસેસ કરતા. એટલે કે એને જે ફોર્મ હોય એ મુજબનું એનું કાર્ય કરી અને આપતા, અને બધો જ એની જે નોંધ હોય એ એક પુસ્તકમાં એક રજિ સ્તરમાં રાખવામાં આવતો, પછી ધીરે ધીરે કોમપ્યુટર ની શોધ થયા પછી, કમ્પ્યુટરને બેન્કિંગ સેક્ટરમાં એટલે એનો ઉપયોગ એટલે, એનું બેન્કિંગ સેક્ટરમાં વપરાશ આયવો એ પછી, બેન્કિંગ સેક્ટરની આખી સકલ સુરત બદલાઈ ગઈ. અને બેંન્કિંગ સેક્ટર જે છે કે જે પહેલાના જમાનામાં એક લગભગ લગભગ સમજો ને કે ભારતમાં દુઃખદાયક અનુભવ રહેતો. એ દુઃખ દાયક અનુભવ જે છે એ ધીરે ધીરે લગભગ સુખદાયી અનુભવમાં પરિવર્તિત પાયમુ. અને. કમ્પ્યુટરનો વપરાશ આયવા પછી જ્યારે એમાં પણ ઈન્ટરનેટની શોધ થઈ અને ઈન્ટરનેટ. નો ફાયદો જ્યારે કમ્પ્યુટરની સાથે જોડી અને લેવામાં આયવો ત્યારે તો બેૅંકિંગ સેક્ટરનું સમજો કે ચાર ચાંદ લાગી ગયા અને બેૅંકિંગ સેક્ટર. નું જે આખી વ્યવસ્થા હતી એ જડમૂળથી બદલાઈ ગઈ.
સાચી વાત છે હવે આ બેંકિંગ ઓન ઓનલાઈન બેંકિંગના કારણે હવે તમે ઘરે બેઠા બેઠા તમે કેટલું તમે પૈસા વાપર્યા કેટલું ક્યા ક્યાં તમે પૈસા વાપર્યા કોને મોકલ્યા. તમે બધી જ વસ્તુ તમે એક જગ્યાએ તમે જોઈ શકો નતર પેલા તમારે બધું લખીને રાખવું પડતું કા તો યાદ રાખવું પડતું જે તમે ઘણી વાર ભૂલી પણ જાઓ આ તમે એક જગ્યા એક કમ્પ્યુટરમાં બધું સેવ થઈ. તમે ગમે ત્યાંથી ગમે એટલી તમારે તમારા પૈસા લે વેચની જે પણ માહિતી હોય એ તમે જોઈ શકો અને આમાં પાછું કેવું થાય કે પેલા. હવે આપડા પૈસા જે છે નોટ જે છે એ આપડા જાડવાથી જાડવા કાપી કાપીને પેપરથી બનાવવા પડતા પણ હવે એમાં પણ થોડીક રાહત રે કેમકે આપણેે ઓનલાઈન કરીએ એટલે બધું. કોઈ પૈસાની લે વેચ જ ન થાય એટલે બધી જ વસ્તુ ઓનલાઈન વગર પેપરનો ઉપયોગ કર્યા થઈ જાય. અને બેંક. િંગ ઓનલાઈન બેંકિંગ નું પાછું એવું છે કે તમે એકદમ જેમ કે તમે એક હાથેથી પૈસા આપ્યા અને બીજા હાથેથી લીધા આટલું ફાસ્ટ બેંકિંગ. માં પૈસાની લે વેચ તમે કરી શકો ઓનલાઈન એટલે તમારે એની પણ ટેન્શન કોઈ નથી કે સ્લો પેમેન્ટ થાય કે એવું કઈ પણ ઈસ્યુ નથી.
બરાબર છે અને એમાં પણ બેંન્કિંગ સેક્ટરમાં પણ આપણા જ્યારે યુપીઆઈ સિસ્ટમ જ્યારે એમાં. એની શોધ થઈ એટલે આમ તો બેન્કિંગ સેક્ટરમાં જેને કે કે એક તો બેંકિંગ સેક્ટરમાં જે ટ્રેડિશનલ જે પૌરાણિક જે ચાલતી વ્યવસ્થા. એમાં પહેલાં કાગળથી થતું પછી કમ્પ્યુટરનો ઉપયોગ થયો પછી પ્લાસ્ટિક મની જેને કે જેમ કે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અલગ અલગ જાતના કાર્ડ્સ એનો પણ ઉપયોગ થવા લાગ્યો. અને પછી એટીએમનો પણ સમાવેશ થયો અને પછી ઓનલાઈન બેંકિંગ. અને પછી અત્યારે તો યુપીઆઈ. એ જે પેમેન્ટ સિસ્ટમનો ઉમેરો થયો છે બેંકિંગ સેક્ટરમાં એ તો ખરેખર દુનિયાભર માટે એક. ક્રાંતિ છે પૈસાની લેવડ દેવડની બાબતમાં અને એટલી મોટી ક્રાંતિ છે કે પૈસાની એટલે કે કરન્સીની હાર્ડ કરન્સી એટલે કે ભૌતિક. કરન્સી ભૌતિક પૈસા એટલે કોઈ નોટ છાપવાની કેવી કોઈ જરૂર ન પડે ત્યાં એટલી હદ સુધી એની અંદર ધરમૂળથી સુધારો થયો અને માણસને કોઈ પૈસા સાથે રાખવાની. કે કોઈપણ જગ્યાએ પૈસા ચૂકવવા માટે કે મેળવવા માટે કોઈ છૂટાની છૂટા પૈસાની કે નોટ ગણવાની કે. ખોટી નોટ કે વધારે પડતી નોટ કે ઓછી નોટ કે ભૂલચોક એવો બધી વસ્તુનો એકદમ ઉપાય મળી ગયો અને યુપીઆઈ સિસ્ટમ જે છે કે જેની શોધ ભારતમાં થઈ. એટલી બધી પ્રચલિત થઈ ગઈ છે આજના જમાનામાં કે આટલું સરળ બેંકિંગ. કોઈએ કદાચ સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય કે કોઈ પોતાના મોબાઈલથી પાંચ રૂપિયા અને દસ રૂપિયા પણ કોઈને. હાલતા ચાલતા કોઈ પણ સ્થળે મોબાઈલના ઉપયોગથી ચૂકવી શકે અથવા તો મેળવી શકે એટલે આ એક અદભુત ક્રાંતિ હતી.
સાચી વાત છે. અને હા યુપીઆઈ નો જે રીતે તમે કીધો કે ઉપયોગ બઉ જે શોધ છે એની જીવનમાં બઉ. હ સરસ છે. એટલે આપણેે ઈ યુપીઆઈ ના વપરાશ કરીને આપણેે કોઈ પણને કઈ આપણેે પૈસા નું લે વેચ આપણેે કરી શકીએ યુપીઆઈમાં પાછા ઈ લોકો નવી નવી. સ્કીમ ને નવી નવી ઓફર પણ આપે છે જેનાથી આપણે આપણા થોડાક ઘણા પૈસા આપણે બચાવી પણ શકીએ અને કોઈ પણને આપી શકીએ કેમકે યુપીઆઈ નો ઉપયોગ કરવાથી ઈ. તમે તમારા ફોનમાં હોય એટલે ફોન તો તમે હંમેશા તમારી સાથે આજકાલના જીવનમાં વપરવાનું આવે ખીચામાંચતે હોય એટલે તમે ગમે ત્યારે યુઝ કરી શકો. તમારા એક પર્સની જેમ તમે તમારા વોલેટ તમારા મોબાઈલને યુઝ કરી શકો પણ જેમાં એકય. નોટ કે એવી રીતના પૈસા નથી બધું જ ઓનલાઈન છે.
બરાબર છે તમારી વાત એટલે હવે આમાં એક મોટી જેને તમે કહો કે. એક મોટો જરૂરત ઇન્ટરનેટની પણ થઈ ચૂકી છે એટલે ઇન્ટરનેટ છે એ આવશ્યક થઈ ગયું છે બેન્કિંગ સિસ્ટમ માટે પરંતુ જો કોઈ કારણસર ઇન્ટરનેટનું કનેક્શન ઓછું. થાય અથવા તો ન મળતું હોય તો આ બેન્કિંગ સિસ્ટમ જે છે એમાં એક મોટામાં મોટી અડચણ ઊભી થાય છે પરંતુ સાથે સાથે. હવે નવી સરકાર જે છે મોદી સરકાર એ લોકોનો વિચાર તો એક. ડિજિટલ કરન્સીનો પણ છે કે જેમાં તમે એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં બ્લુટૂથ દ્વારા પણ. પૈસા જે છે એટલે કે. નોટ અલગ અલગ નોટ જે ડિજિટલ સિગ્નેચરવાળી કે જે આટલા પૈસાની આટલા પૈસાની એમાં એ પણ તમે મોબાઈલ ટુ મોબાઈલ ટ્રાન્સફર કરી શકો જેમ તમે ભૌતિક રૂપિયાની નોટની તમે એક હાથથી બીજા હાથ. હાથમાં વ્યવહાર કરી શકો તો આ જે ડિજિટલ કરન્સી છે એ પણ એક નવો વિચાર અને એક જો એનો અમલ શરૂ થઈ જાય તો એ પણ એક નવી ક્રાંતિ લાવવા માટે સક્ષમ છે. ચલો આજનો સમય પૂરો થઈ ગયો છે તો હવે આજ માટે આટલું ઘણું છે.
હા ચલો આવજો.
લે જાડ.